આવે છે આવાજ
હલો, હા, હવે આવે છે અવાજ, ખબર નહીં શું થાય રહ્યું ત્યાં.
ખબર ને કઈ નેટવર્ક પ્રોબ્લેમ.
હલો.
હ, કોઈ નેટવર્ક પ્રોબ્લેમ હોય તે.
હ, એ જ લાગે છે વચમાં વચમાં પતી જાય છે કોલ.
હા, એજ.
હમ.
તમે, તમે, અ. તમે એરોપ્લેનમાં ટ્રાવલ કર્યું છે ક્યારે?
હ, કર્યું છે ને.
હમ, બો મજા આવે.
હ, મજા આવે મજામાં શું હવે જમીન પર બસમાં બેસોવકે એરોપ્લેનમાં બે બધું સરખું જ છે.
ના સરખું નથી આમાં એરોપ્લેનમાં અલગ વાઈબ્સ આવે.
અલગ વાઈબટલે, હ, કરવાનું શું? હ, તો બધા ચુપચાપ બેઠા હોય. બસ, મેં એટલું તો કરી, કો વાતો તો કરે.
હા, એ છે, એ રપેનમાં વધારે બોર થઈ જઈ.
હા.
પણ આમ વિન્ડો સીટ બીજી હોય તો, ટાઈમપાસ થઇ જાય.
આ વિન્ડો મેં ઉપર વાદળ જઈને, કંઈ દેખાતું નહીં, નીચે આવ તો કં ખબર પડે.
પણ આ મજા તો આવે ને, એરોપ્લેનમાં.
હ, મજા છે, વધી.
હા.
હમ, હું તો ઘણી વખત ગયો, એટલે મને તો કંટાળો આવે છે.
શું કરો છો?
હ, તો ઘણી વગર બેઠો હોય, એટલે મને કંટાળો આવે છે હવે.
હ, હા, હા, હા.
હમ. આપણે કંઈ ના, કંઈ ચાલતું જ હોય, એટલે ટ્રીપો વાગતી જ હોય. હવે આપણેે બસ કારમાં જઈએ, અને કારમાં આવવાનું બસ.
પણ તમે લાંબા ડિસ્ટન્સ પર કાર નહી લઈ જવું ને. ત્યાં તો એરોપ્લેન જ જોઈ ને.
ના, ના, એરોપ્લેન હવે મેં બંધ કરી દીધું છે.
ઓ તો.
હા.
કોઈ માણસ બેંગલોર એ. એને લદ્દાખ જવું હોય તો, પછી એરોપ્લેનમાં જ જશે ને.
હા, એ જે બેંગ્લોર હોય એના માટે છે, આપડે તો અહીં ગુજરાતમાં એક ગુજરાત માં બધી બાજુથી પહોંચી વરીએ. બમાંમારેહી જનેનીટલે.
હ, એ તો વાત સાચી છે. પણ સાઉથમાં કઈ દૂર જવાનું હોય તો, પણ તમારે એરોપ્લેન જ લેવું પડે.
સાઉથમાં દૂર જવાનું થશે, તારે જોઈ જશે, અત્યારે તો હું નજીકમાં. બધા કામ હોય, એટલે ગાડીમાં જ જવું ભાઈ કાર જ.
સારું સારું કઈ ગાડી છે તો અમારે ડિફેન્ડર.
ના ના ઇનોવા છે.
ઈનોવા છે સારી સારી.
હમ.
મારા પાસે ફોર ચ્યુનર છે.
ફોર્ચુનર છે ને હા બરાબર છે.
હમ આવજો ક્યારે ઓટો જ છે ને.
બરાબર.
ઓટો વગેર મને કઈ ફાવતું નહી.
હમ બરાબર છે.
આવજો ક્યારે તમને રાઉન્ડ મારવા લઇ જઈશ.
વાંધો નહી આવીશું ત્યાંજ મળીશું.
હમ. બહુ સારી લાગશે તમને ગાડી આમ ઊંચી છે બહુ ઊંચી.
પણ ઊંચી તો છે.
હમ હમ.
હમ.
હેલો અવાજ આવે છે.
હલો.
હેલો તમારો અવાજ નથી આવતો હેલો.
હલો હલો.
હલો.
હલો.
આવાજ કેમ કટ થઈ જાય છે.